હાલો
હા બોલો
હા તને રીંગણનું રવૈયું આવડે છે બનાવતા. ભરતું રીંગણનુ તો રીંગણ ન ભરતું તું બનાવવા માટે જો પેલા છે ને રીંગણ ને ધોઈ નાખવાનું પછી
હલો પછી એને યે ઉપર છે ને. તેલ લગાઈને શેકવાનું પેલા એને ચીરા પાડીને જોજે અંદર થી ગંદુ ના હોય કે. ઈયાર ના હોય એવું બધું પછી એને શેકવાનું શેકીને પછી એના છોડા કાઢવાના. પોડા કરીને ટામેટું અને ડુંગળી પીસી કાઢજે ટામેટું ડુંગરી. પીસીનઅને પછી છે ને શેકવાનું રઈ નાખી ને. અથવા તારે જે તારે યોગ્ય લાગે એમ એ રીતના શેકીન અને ભરતું છે નેઅ પેલું પાઉભાજી નું જે આવે ને મ એનાથી છે ને ભડતું કચરી હાથ થીભી થાય કરવું હોય તો તારાથી તો પછી મશીન થી કરવું હોય તો મશીન થી થાય. શેકવાનું પછી ડુંગળીને ટામેટું શેકી ને સરસ તેલ છૂટું પડે ને. પછી તારે એની અંદર મરચું ને એવું નાખી દેવાનું. પછી બનાવાનું અને લીલું લસ સણન એવું બધું નાખીને કરવાનું એની જોડે તારે સેવ સેવ હોયને તારે નાખવી હોઈ તો નખાય. કોઈ પણણવા
ના અમે અમારી ઘરે બનાવે છે તમે સેવ કે કેવું કઈ નાખ એમજ નાખીઈ છે એમ સારું લાગે એવું.
. તારે જેવી રિતના ખાવું હોય એવી રીતના સેવો નાખી આમારે ઘરે એવી રીતના ખાય છે. તારી ઘરે કેવી રીત ના ખાય એ ખબર નેહિ પણ આવી રીતના સેવો જોડતું નાખીશ ને તો પણી સારૂ લાગશે. અમે એકવાર હોટલમાં ગયેલા ને તો અમે એવી રીતના જ ખાધેલું એમ. તો તું સેવો નાંખી અન ટ્રાય કરીશ ને તો સારું લાગશે સેજ એમ અમે એક વાર હોટલમાં ગયેલા ને તો આવી રીતના સર્વ કરેલું ને એટલે અમને ખબર છે એમ. નવી જાતનું આપડે શીખીએ તો સે જ હારું લાગે એમ અમે ઘરે એવી રીતના જ રોટલા જોડે જ ખઈએ પણ તું એક વાર કરી જોઈશ ને તો સારું લાગશે તને એમ
અચ્છા હા આતો બેંગનનું ભરતું તો કેવું કે બવ જૂની અ બા દાદા હોય એ લોકો પહેલા મોસ્ટલી આવું જ ખાતા તા રીંગણનું ભરતું ને એમાં વધારે તો કેવું કાઠિયાવાડ બાજુ બવ મળે એમ.
હમ હમ હા તમે હા તમે અમે એક વાર હોટલ માં ગયેલાને તો એવું જ હતું એમ
હા અચ્છા.
હમ તો તને ફાવશે ને એ રીતના બનાવતા ના ફાવે ને તો આવી રીતના તું મને કેજે તમે કેવી રીતના બનાવો છો?
હા અમે લોકો તો પેલા રીંગણ મોટું રીંગણ હોય એના કા એ મીન્સ એને કાપીને જોઈએ અંદર કે કેવું છે બગડેલું તો નથી એવું. પછી એની પર તેલ લગાવી દઈએ પછી એને એમ જ સગડી પર ડાયરેક્ટ શેકી દઈએ એમ શેકીને પછી એની છાલ કાઢી લઈએ પછી છાલ કાઢીને અંદર નો જે માવો હોય ને એ કાઢી ને પ જેમાં ડુંગળી ટામેટું લીલા મરચાં આદુ લસણ એ બધું અમે શેકી દઈએ તાવડી માં શે ઈએ ને પછી એ જે માવો હોય ને રીંગણનો એ નાખી દઈએ અને પછી એની પર આપણે મસ્ કો એટલે ધાણા લસણ એ નાખે એટલે થોડી વધારે મજા આવે એમાં ટેસ્ટ અલગ આવે.
હ એટલે બે જાતનું થાય છે અમારે કેવું? કે અમારા છોકરા ના ખાય ને તો હું બે રીતે કરું છું હું અમુક રીંગણ છે ને બાફી પેલા છોલ કાઢ નાખવાની પછી બાફી દઉં અને પછી શેકીએ. બે રીતનું થાય અમે પણ આ હોટલમાં ગયેલા ને તો અલગ હતું સેવું વારું હતું એટલે મે જરીક આપણે આમ જુદું ખઈએ ને તો સે જ સારું ટ્રાય આ ટ્રાય કરીએ ને તો સારું લાગે એમ હમ હ. એટલે કહ્યું એટલે અને પેલું બીજું એ નાંખ્યે ને આપ એવું ટામેટા ને એવું કરીએ ને એવી જ રેસીપી લાગે આ ઈ તે આપ. આપડને ખાવામાં સારી લાગે સે જ એમ.
હા આ. આ ભરતું તો કેવું છે ગુજરાત માં જ બને એવું નહિ હોતું એ બધી અલગ અલગ જગ્યાએ બને અને બ ધી બનાવાની રીત પણ, એ લોકોને અલગ અલગ હોય છે. આપણે આવી રીતે શેકી ને કરીએ. ડાયરેક્ટ ઘણી લોકો બાફી ને કરે ઘણી લોકોની રીત અલગ હોય છે. બધું મસાલા
હમ. રાજસ્થાનમાં કેવું લોકો રોટલા જોડ ખાય આપડે અહિયા ખીચડી જોડ ખઈએ.
હા હા અને અમુક લોકો તો કેવું કરે થોડા બીજે એક્સ ટ્રા વધારે મસાલા નાખ્યા એમાં કેવું હોય વટાણા કે સિંગદાણા પણ એવું બધું ઉમેરે છે. એ લોકો
હ હ એવી રીતના ય ખવાય એમ તમાર જેવી ન તો આપણે કેવું નવું ટ્રાય કરીએને તો જરી આમ એ લાગે એમ.
હમ આમાં કેવુ કે બાજરીનો રોટલો જ ઘી ડુંગળી છાસ એ બધું હોય ને તો કો કોમ્બિનેશનનું કઈક મજા જ અલગ આવે. એમ
હમ હમ હમ હ હા એવું સારું લાગે છે. જરીક જુદી આમ બનાય રેસીપી તો. ત અમુક તો હા સુ સુગંધી આવે હા હા હા. ડુંગળીને મેં કહ્યું વધારે શે. કા દઈએ એટલે સરસ સ્મેલ આવે એમ ડુંગળી
હા. એમાં ગરમ ગરમ રોટલા અને અરે રોટલા. અને પાઈ ગી ભરતું ને જોડે ડુંગળી કે છાસ હોય ને, તો બહુ મજા આવે ખાવાની શિયાળામાં મોસ્ટલી વધારે બાજરીનો રોટલો અને ભળતું રીંગણનું એજ
હમ હમ ગરમ ગરમ જ સારું લાગે ખાવામાં તો.
હા. હા. એમાં આપડે ધાણા અને લસણ નાખી ને લીલું લસણને ધાણા ટેસ્ટ મજા આવે એનો
હમ.
બોલો બીજું કઈ જમવાનું બની ગયું કે બાકી છે. તમારે
ના હ જો એજ કરવાનું છે, જો અત્યારે એજ કરીને બેઠી છું. રીંગણ ને ત કારી બેઠી જો રીંગણ સેખ. ને હવે આ કી શું આવે એટલે પછી એ કરીએ સમારીને કરી શેકું પછી ટામેટો ડુંગળી નાખીને ખીચડી કરવાની ખીચડી કરીશું પછી
હમ બીજી કોઈ આમ નવી રેસીપી ખબર તમને કે જે આમ
હા બીજી રેસીપી જો ટેસ્ટીમાં તારે ઢોસા તને આવડે છે. બનાવતા
હા ઢોસા આવડે છે, ને અત્યારે તો ઢોસા ન ઇન્સ્ટન્ટ જાય. એટલે ડાયરેક્ટ આપડે કેવું લોઢ પર અને નોનસ્ટક પર ઉતારવાના ને એમાં ભરીને સંભાળ જોડે ખાવાનું માવો.
હા. નવી જાતના અત્યારે ઢોસાની રેસીપી છે, પેલું છે, ઢોસા કરી. થઈ જાય ને ઉપરી નીચેનું પળ શેખઈ જાય ને, એટલે ઉપર બટન લગાવીને
હા, હા, એ બટર ઢોસા કેવાય એને.
પેલ્લે બટર લગાઈને અને જે બટાકાન માવો હોય ને એ ઉપર લગ ગાઈને અને પછી ખાવાનું, એવી રીતના એ અલગ-અલગ રેસીપી છે, આવી રીતના બનાવીને ખઈએ ને તો ઢોસાની અલગ-અલગ રીત આવે.
હા, એ તો આવે ને, ચીઝ વાળા મળે પછી આ તમે કહો છો બટર વાળા. બધું અલગ-અલગ મળે ખાવાનું. પણ આ તો મેં સિમ્પલ જે બેઝિક ઢોસા છે એની વાત કરી.
હુમ્મ, હુમ્મ, હ, એને જો કોપરાની ચટની પણ સારી લાગે એમ.
હા, કોપરાની ચટની છે.
હ, હ,
મોસ્ટલી છાસ સર ઢોળે વધારે, હ,
હુમ, હુમ, હુમ, હુમ, એટલે હા, એવું, એવાય ઢોસા સારા લાગે બનાઈએને તો જુદું જુદું એમ.
હા, સાઉથ ઇન્ડિયનમાં ફેમસ ડિશ શે ઢોસાની.
તો કશી એક વાર ટ્રાય કરી જોજો જો.
હા...
તુંયે કોય દાળ બનાયવુ છે, એવી રીતના?
ના, મેં ની બનાયું.
નઈ બનાવ. તે એક વાર જો એટલે હા, આહ. એટલે ઢોસા બનાવવામાં પેલા છે ને, હાંભળ. એ બે વાડકી ચોખા કાઢ્યું હોય ને. તો, એક વાડકી ચ અડદની દાલ લેવાની અને રા થી પલાળવાના ચોખાા ને દાર બેવ અને એની અંદર થોડુંક મેથી નાખી દેજે. હાલો!
અવાજ નહીં આવતો તમારો.
ઉભા રો. અવાજ ની આવતો હીં. હમ હ. હાલો!
હા, બોલો.
હા, એટલે એ છે ને ઢોસા માં તુ. થોડીક મેથી નાખજે, એટલે તારા ઢોસા છે ને સેજ કડક ઉખડશે. અને ડિઝાઇન બી સારી પડશે એમ ઢોસામાં. એક, આપડે એમ, બહાર ના કેવા ઢોસા ખઈએ છે આપડે? એવી રીતના ઉખડશે ઢોસા. ઢોસા ઉખાડવામાં પણ સેજ, મેથી નાખીન અને સેજ આથો આવે ને. સીસીસ સીસ. હ, અમારે ઐયા ઢોસા ફેમસ છે માણેક ચોકના મેં એવી. ના ચ કરું છું અને જે ડુંગરી.
હા, ઢોસા તો સિમ્પલ રીતે પન જે. ટેસ્ટ આવે ને એને સંભાળ નો આવે છે, કે સંભાળ તમે કેવી રીતે. બનાવો છો એ જે એ સંભાળનો જે ટેસ્ટ આવે ને તો તમને ઢોસા ખાવાની મજા
એટલે સંભારમાં તો એમ જો સરગવો નાખવાની દૂધ ધી નાખો ન તો બાર જેવો ટેસ્ટ આવે
અમારે કોલેજ અમારે કોલેજમાં અમે ઈડલી જોડે ખાઈએ છે, ને દાળ એટલી મસ્ત હોય છે, પણ એમાં સરગમ અમારી ઘરે બનાવે છે, એમાં અમે સરગો નઈ નાખતા પણ ત્યાં આગાડી સંભાળના લીધે જ અમે ઈડલી વધારે ખાય અને ઈડલી કેવી વધઘારેલી એવી આવે એમાં એ લોકો વગારે ને કાપીને એટલે મ લાગે ડુંગરી, ટામેટું, જીરું, એ બધું નાખે
હમ હમ હમ હમ એટલે જેને જેવી ખાવી હોય એ રીતના બનાવે એમ અમારા ઘરમાં તો અમે આવી રીતના જ બનાઇએ સરગવો નાખીએ અને... જે વધારે છોકરાઓને ભાવતી હોય એવી રીતના અમે આવી રીતના બનાવીએ તો તમે ટ્રાય તો... કરજો પેલા કે ભાઈ સાંભાર બનાવ ને એટલે એની અંદર દૂધ.. ધી અને સરગો અને ડુંગરી નાખજો. એટલે આમ કેવું સરસ થશે તમારું.
હા, એ તો છે.
એટલે તું એક વાર ટ્રાય કરજે. તમે કેવી રીતના બનાવો છો?
અમે લોકો તો સિમપલ જ... બનામાં દૂધી કે સરગવો એવું કઈ નાખતા નથી. વઘાર કરીને દા બનાવીએ છે એમ. પછી છાસ ને એની જોડા અમે લોકો ખાઈએ છીએ તો હસા... ના કોપરાની ચટણી પણ નહી.
નહી બનાવતા તો કોપરાની ચટણી કેવી... બનાની હાભરો તમને નહીં આવડતીને કોપરાની ચટણી શું કરવાની... લીલું કોપરું હોય ને એને... છ આમ છીણી કાઢવાનું અથવા મિક્સરમાં પીસી કાઢવાનું. અને એની અંદર બે લીલા મરચા... અને પેલું લસણ અને થોડુંક જીરું ને એવું નાખીએ ને... મિક્સર માં પીસી કાઢવાની પીસી અને પછી... ને એની અંદર સરી મોરોસને એવું નાખી દેવાની જેને જેવી ખાવી હોય એવું... તીખી ખાવી હોય તો તીખી ગરી ખાવી હોય તો ગરી... એ તમાર ઉપર ડિપેન્ડ કે તમારે કેવું ખાવું એમ... એવી રીતના પીસીને અને પછી કરવાની અને ફ્રીજમાં ઠંડી... મસ્ત લાગશે પછ તમારે...